હેલો ઓ કોણ બોલતા પછે તો હેલો હા મજામાં છો
અચ્છા બાકી બધું કેવું?
હા સારું છે. તમારી તબિયત પાણી રેડી છે ને તમને દોસ્તો લાગતા હતા ઠીક થઈ ગયા ને
તમ ક પહી હાલ હા મેમ બરાબર બાકી ભણવાનું બીજું કેવું ચાલે
નહિ ચાલે હમણાં મારે પપ્પા છોડાઈ દયા દીદી મને સ્કૂલ
અચ્છા એવું અ બાકી બધું તમે અગાડી શું કરવાના કઈ તમને બતાવશો કે આજે હ અચ્છા તમારાં કયાં કયાં તહેવારો તમને સારાં લાગે છે.
મને કોઈ તહેવારવાર સારાં નથી લાગતાં કેમ કે
હા ચાલો કઈ નહીં પછી તમારી મરજી
હા
હા હમણાં કયાં છો તમે હમણાં હેલો તમારી આવાજ નથી આવતી
હા બોલો તમને તમે ખાવાનું શું પસંદ છે.?
અમારે મેમ એવું છે કે અમારે ઘરમાં છે કે બધું બને અમે અમારી મમ્મી છે. બઉ ટેલેન્ટેડ છે તે બધું બનાવી મૂકે અમારે વાસ્તે બો સારું સારું બનાવે કોઈ નવી નવી ચીજો બનાવે એમ
ઓહો તમે મેં હામળું તમે મારવાડી છો?
નહી અમે સ્પેશિયલી અહિયાં ના છે પણ જે ગુજરાતી ગુજરાત માં રી એ છે. અમારે ભણવાનું ધંધાનું
તો મેં તમને એમ જ કીધું ને મારવાડી છો ને ગુજરાત માં રહે તો મને ખબર છે પણ મારવાડી છો ને?
હા સર હા મેં મારવાડી ગુજરાતી જ છે.
હા તો પછી તમને ખબર નહી પડે હું પૂછતી છું મેં
અચ્છા કઈ નને મારી મિસ્ટેક થઈ ગઈ મેં એમ કેતો હતો મેં એમ કે
ને મારી તો હોવાતી નથી.
મે એમ કેતો હતો કે આપણે ચામ આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી
હા છે ભાઈ એ અમારે એ સુવર બોલો તો.
જાયને પજ્ક્ષી પુછયા. ક ના
તમે કયાં કયાં તહેવારો ઉજવો છો.?
અમે બધા ઉજવ્યે તમે હિન્દુ છો ને મુસ્લિમ થોડે કે ઈદ ને બકરાં ઈદ ઉજવો
અચ્છા એવું.
અમે બધા હિન્દુ છે તો તો બધા અમે સરકાર જે હોય ને પછી.
તમે શું દિવાળીમાં શું શું કરી કઈ કઈ જ
દિવાળમાં ફટાકા ફોડીએ હોય ફટાકા ફોડીએ હોય જે કાય ને સોન સગિયા ખાઈએ બટાકાા ફોડીએ સો સગિયા ખોઈએ.
હમ હમ પછી.
પછી પછી બઉ બધું ચીજો કરીએ અમે મમ્મી પોછું મરાવીએ પેલા તો પછી સાફસફાઈ બો કરાવે મમ્મી તો અમારી.
અચ્છા એવું.
હા તમારી મમ્મી નથી કરાવતી તમને?
શું કવો મેમ?
તમારી મમ્મી સાફ સફાઈ નથી કરાવતી તમને?
ની ની અમારે ઘરમાં એક બયરી લાવેલી જ છે.
હું કોણ તો કરી વાલીઈરીવી બહેરી નહીં.
હજી હજી શાદી થવાની બાકી છે એમ બાકી કંઈ નથી.
તમે પેલા વગર શાદીના તમને બાઈડી
દીદી.
હા મારે મારે એવુંજ છે મારે કાસ્ટમાં અ ના ના તુ નલા છે.
નલ્લાલુ છો નલ્લા.
એ બધું છોડો એ બધું છોડ તો મેં એમ કહેતો હતો કે તમે જે તમે ગુમવા કઈ કઈ જગ્યા ગયેલા આજ સુધી.
હ તો કઈ ગુમવા નથી લઇ ગયા અમે ના-ના અમે ગયા હતા સ્વિઝરલેન્ડ ગયા હતા. પછી અમે દુબઈ ગયા હતા, આઈઝરલેન્ડ ગયા હતા, અમે અમેરિકા જઈને આવ્યા, જેમપાન જઈ આવ્યા અમે. કુડીયા જાને તાના અમે એવા. ત્યાંના કીડા મકોડા ખાઈને એવા.
અચ્છા એવું તેમાં તે લોકો શું શું કઈ ભાષા બોલે ત્યા કઈ ખબર છે કે.
જમાર જેડો. છે એ બોલે ને પછી સાઈનીઝ ચાઈના ના છે તો ચાઇના બોલે ને. કોરિયા ના છે તો કોરિયા બોલે, અમેરિકા ના છે તો ઇંગ્લિશ બોલે. એક જ વગર મેં તમે કહી આજ પેદા થયા છે તમને ખબર નહી પડે.
અચ્છા એવું ચાલો કઈ નઈ.
કોશન પૂછતા છો એ.
મેમ તમે દ્વા તમે દ્વારકા ગયેલા કે.
ના ના દ્વારકા નહી અમે તો એ . દ્વા-દ્વારિકા ગયા હતા.
અચ્છા એવું તાની શૂ પ્રશંસા છે શુ પ્રસીસ તમે મને જણાવશો કે.
તા હુ છે ભગવાન નું મંદિર છે બહુ હારું લાગ્યું ત્યાં જઈને મનને. શાંતિ મળી મારે તો.
હમ્મ.
. અમે તો મો-મો-મોદ્દા મકીના પણ જઈને આવ્યા તમને ખબર છે મક્કા મદીના.
નીની મને તો કઈ ખબર નથી આ મદ્દા મકી ના સેજ સુ નામ બી પહેલી વાર હામભળેલો.
મસ્ત મસ્જિદ છે તને ખબર છે.
ના ના મને નથી ખબર મે અહીંયા જાતોજ નથી.
અને તમે ગવાર છો તો ત્યાં કેમ જાય. તમે તો એક જ છે એક રિલી જેને માનો અમેતો બધ્ધા રિલીઝન ને માનો. હા અમારે ઘરમાં આવુ કઈ નઈ. હા.
બાકી બધું શાંતિ.
હા સારું છે.
હમ્મ.
હમ્મ તમે સારા છો ને.
હા એમે સારા છે. મારે ઘરમાં ચ્યાં કઈ વીરમો છે. તે આખો દિવસ ખાયા જ કરે.
હમ્મ ખાયા જ કરે તો એના પેટું વધારે કે નહી વધે.
હમ્મ અચ્છા મે એમ કેતો હતો કે આપણે છે કે કઈ ફરવા જઈએ કે.
હા જીએ.
ફરવા જઈએ આપણે એક પ્લેન બનાવીએ આપણે ત્યાં બધા ગ્રુપ વાળા જઈને.
ના ના મેં કોઈ અંજાન સાથે ભુમ્મા ની જાતિ માં પેરેન્ટ્સ ના પાડેને મને બઉ ગંદા હોય બધા લોકો.
હમ્મ અચ્છા એવું બધા ઘરેજ ના ગાંઠિયા જો હોય રે મેં કીધું ન.
ઘરજના ગાંઠિયા ને એ કીડા હોય કીડા. એટલે એને નીચ લોગ હોય હારા નથી હોય.
ઠીક છે કઈ નઈ.
ભાઈ અમ બસ હો ગયો અ ત મેળ્યો કશ સા. કો બ બોટ ના હોણ જ છેત દીકરા.
હા ભાઈ તમે છે કે ત્યાં ગયેલા કે હું કે તાજમહેલ જોવા.
હા હા ગેલા કાલે જ ગેલા.
હ તાજમહેલ કોને બનાવેલો છે કઈ તાજમહેલ ના બારે મે બતાવશો કે.
હા મને બધું ખબર પર એવું છે કે મેં કઈ શેર નહી કરું કોના સાથે.
કેમ તમે તો ટ્વેલ્થમાં પાસ થયેલા ફેલ.
અમે ફેલ થયેલા બે વાર ફેલ થયેલા. . તજમેહેલ બનાવ્યો
મા કોને બના
અમિતાભ બચ્ચન બનાવેલો.
અચ્છા એની દીકરી બનાવેલો કે હું.
હા. ઓની વાઈફ માટે બનાવ્યો.
અચ્છા તો બઉ હારું કેવાય મને બી બનાવવું પડે એવું લાગતું છે.
હા વનાવો વનાવો તમે પણ આપણી બાયરીમાંથી વનાવો.
હા.
હું ખાતા છો કઈ તમે.
ક્યાં હમ્મ તમે કે કે જગ્યા ફરવા ગયેલા છે કઈ ખબર છે તમને? કઈ કઈ કઈ સ્કૂલ પિકનિક માંથી તમે કોઈ જગ્યા લઈ ગયેલા.
ના ના એવું છે કે મારી ફ્રેન્ડ નથી આવતી ને તો પછી મે પણ ની જાઉં.
અચ્છા આ ફ્રેન્ડ નું નામ શું છે?
મારી ફ્રેન્ડ નું નામ છે દીપિકા.
અચ્છા એવું.
હા. હીર તમને ખબર ન હવે બહુ મોટા માણસ છે.
અચ્છા એવું. હમ તો તો. તમારા ખેંચામાં દસ પંદર લાખ રૂપિયા પડેલા જ હોએ.
ના ના એ બહ જ જાદા થઈ જાય કઈ એક બે કરોડ હોય.
અચ્છા એવું એક બે કરોડ ના કતરા જીરો આવે કઈ જણાવશો કે.
હા હોય આઠ.
હે મેં તો આજ સુધી જેટલો ભણેલો કોલેજમાં ત્યાર સુધી તો સાત જીરો ભણેલા.
ના ના આઠ હોય તમે ગલત ભણેલો હોય. તમારે તો ટીચર છે ને હવે માથી ભણેલા હોય.
હૈ.
મેં ભણાવ્યા ઓને.
ઓને હું સ આ કંઈ. કયો વર્ડ છે મને ખબર નથી. હા.
મેં ભણાવ્યા.
અચ્છા એવું.
હા.
ચાલો કઈ નઈ સરસ તમે બહુ આગે વધીએ. તમારું નામ રોશન નથી કરતા તમે.
હા થેન્ક યુ થેન્ક યુ.
હું થેન્કયુ જે ટાઈમ છે ભાઈ હમ.
અચ્છા હું તમે કઈ ખાતા છો હું.
ગમે નહી નહી અમે તો. કઈ ખાતે છે બ બઢ ડાહયા પીરા છે અમે તો.
તમારી વાત સાંભળીને એવું લાગે કે તમે પીધેલા હોય.
ના ના અમે તો ડાયા પોયરા છે. અમારા ઘરના ડાયા.
તો તમે એડા લેડા કોશન કેવી રીતે પૂછો.
અરે અમે ઈડા લઈડા જ છે અમારે બધા ઘરમાં એવા જ કે.
આ આવા તમારી બેન છે કે હું.
હા પેલા પેલી આડા ટેડા તમે પેલા વાત કરી લ તો એ તેજ છે આડાપેડા વાળી.
ભાઈ બો જબરી છે આ પોયરી સીધી દેખાતી છે પણ બો.
તેમને હું થયો તમને એક બાત હત આજે પહેલી ક્લાસીસમાં ગઈ નહી. તો આને ફીસ ભરવાની હતી તો પેલીને શરમ આવતી હતી પૈસા આપવાના તે ઘરે ઝઘડો કરી લઈ કોક મને ત્રણ હજાર રૂપિયા
એ બહુ અમીર માણસ છે એના જેબમાં ખીચામાં એક બે લાખ હોય એવું કેતી હતી. તેમાં
કઈ પૈસા નઈ મળે પે ગરેજની ગાંઠઈઓ છે.
હા ભહું ગરજની ગાટલ છે આ
હમ્મ.
જયારે તેનું કઈ કામ હોય ત્યારે મને યાદ કરે કોઈ દી વાર
હા. બધા કોલે
સીધી દેખાતી છે પણ પંખીડો
કોલેજ જાતા કે નથી જાતા.
કોલેજ કોલેજ કોણ જાય. જો કોયરા એવા બઉ બીગડેલા હોય ને કોલેજ જાય અમે બહું ડાયા છો.
તમે કેટલા સુધી
હા એવું અમે હવે હું પાચીમાં છું.
હમ્મ.
હવે કાલે છઠી માં જાઉ મેં.
અચ્છા એવું.
ઓકે ઓકે ધન્યવાદ
પેલી બીજું પોરીને ફોન આપો ને.
આ હવે ગેલા હે બાથરૂમમાં ગેલા હે
પેલા તો આખો દિવસ બાથરૂમમાં જ હોએ.
હા.
તમે હશું કેમ આવતું છે.
કેમ કે જ્યારે કોઈ પોયરી ની વાત કરે ને વા પોયરી ની ત્યારે મને હસી આવી જાય. કેમ કે ઓનુ મૂળો મને યાદ આવે ને એટલે.
અચ્છા એવું.
એવું જ છે.
ચાલો કઈ નહી તો તમે આભાર તમારો ફોન કરવા માટે ચાલો રાખી દિયો હમ્મ.